બસ મજા છે જો શું વાત છે આજે તમે મને યાદ કરી.
હા એ જ જો હમણાં બેઠી હતી બાલ્કનીમાં જોયું સરસ મજાનો પવન આવે છે. તો જોયો ફોન તો તમારી યાદ આવી મને
બહુ સારું ચાલો હવે તમે ફોન કર્યો જ છે તો હું પણ તમને તમને હતો એ તમને પૂછી લઉં તમારી તેમને સાથે વાત કરી, મન થોડું હળવું થઈ જાય. એમ હતો કે મારી દીકરી એ હવે છે અને હું એને ખુબ જ કહુ છું કે હવે આપણે તે લગ્ન જોવાનો શરૂ કરીએ પણ એ કોઈ વાત માનવા જ તૈયાર નથી બોલો આ એવું છે મને ખબર નથી પડતી આપણે સ્વાભાવિક પ્રણે એમ વિચારીએ ને કે હવે પતા જોતામાં સારું ઘર શોધવામાં આપણને એક બે વર્ષ તો ઓછામાં ઓછા લગી જ વરસ જેવું તો આપણી નજરમાં તો આ પણ વધે આપણા જમાનામાં તો આપણે વર્ષની ઉંમરે આપણે લગ્ન માટે જોતા હતા. અને ત્યારે જઈને કઈ પણ હવે તો એવું થઈ ગયું છે કે કોને પૂછાતું પણ નથી. તો હવે દીકરીને વાત કરી કે હવે તું પછી હવે પચીસ નો કર્યો ઉજવ્યો તો હવે આપણે તારી માટે જોવા કઈ મેળ પડે એટલે સત્યાવીસ ની આસપાસ પણ જો તું લગ્ન કર કરે તો હવે તારે નથી જ કરવા આટલા જલ્દી લગન તો આપણે હવે શરૂઆત કરી પણ એથી બોલો આ લોકોની એક વસ્તુ પકડી રાખે કે ના હમણાં નહી. હમણાંને કેમ સમજાવી તમે થોડી મને કંઈક મદદ કરશો કારણ કે તમ મારી દીકરી ગઈ છે તો તમને પણ આ જ સંબધી વસ્તુઓ માંથી તમે પણ પસાર તો થયા છે. તે અનુભવ કહીશો કે તમે કેવી રીતે તમારી દીકરીને સમજાવી હતી કે લગ્ન
ચોક્કસ એ તો તમે સાચી વાત કીધી કે છોકરાઓને આજકાલ છે ને એ સમજાવવું ઘણું અઘરું થઈ રહ્યું છે અને કેવું છે કે છોકરાઓ હવે છે ને બહાર નીકળે છે સમજો થઈ ગયા છે હવે બધાને ખબર પડે છે બધી વસ્તુ ની એટલે લોકો છે ને ના પાડે ને પહેલા કેવું હતું ને કે મા બાપ જેમ કે આપણો જમાનો કહું તમને તો એવું હતું કે મા બાપ જે બોલે આપણે કરતા આપણે ડર હતો મા બાપનો ક્યાંક તો એ છોકરામાં હમણાં જેઓ નથી હવે તો એ લોકોને સમજાવવું ઘણું અઘરું છે. કેવું છે કે છોકરાઓને થોડું કેહેવાય ને કે હા આગળ એ લોકો લાઈફમાં કંઈક કરવાનો પ્રયાસ કરે છે. એમ કે લોકો કઈ સારી ડિગ્રી છે કે જોબમાં છે કે એવું કઈ કરે છે તો આપડે એમને હજી આપણે સપોર્ટ થોડો આપે એમને ટાઈમ આપે પણ આપણે છોકરાઓને મને લાગે કેમ કેવું છે કે ભાઈ ચાલો તમારે એવું છે કે હમણાં નથી લગ્ન માટે તમે રેડી પણ તમે એક શું છે કે આગળ વિચારો કે હજી તમે આગળ ટાઈમ દેશો આ વસ્તુને તો તમને ઘણો ટાઈમ લાગી રે સારું ઘર શોધવામાં મળવામાં અને કેવું છે કે ચલો તમને કોઈ ગમે છે કે પહેલા તો મને લાગે કે આજકાલ આપણે છોકરાઓને એ જ પ્રશ્ન પૂછવુ છે કે તમને કોઈ ગમે છે કે તમે કોઈ એવું શોધી રાખ્યું છે કે તમારા મનપસંદ નું કોઈ પાત્ર છે જે તમને સારું લાગતું હોય જેનાથી તમે રેવા માંગો છો કેવું છે કે આપડે જબરદસ્તીનું કરવા પછી કેવું છે કે છોકરાનું મન ન માને પછી એ લોકો લોકોને અ ગમે નઈ ને પસી એ બધી વસ્તુ કરવા કરતા મને લાગે આપણે છોકરાઓને પેલા પૂછી લેવું જોએ કે કોઈ છે કે પછી અગર જો કોઈ હોય એમને ગમતું હોય તો પછી આપણેે અ એમની અ વિસ્તારમાં શું છે જાણ કરવી જોઈએ કે ભઈ કેવું છે પાત્ર શું છે ફેમિલી કેવી છે પછી આપડે આપડે એવું લાગે કે આપડે ગમે છે ના સરસ છે તો કઈ વાંધો નહી પણ નહી ગમતું આપણને તો પછી આપણે છોકરાઓને સમજાવવા એમાં પણ થોડું અઘરું હોય કે ભાઈ આ સારું નથી તમારા માટે કે આના કરતાં પણ સારું તમને મળી શકે કે છે અમે તમારા માટે સારો વિચારસી જે આપડ મને લાગે કે પ્રેમથી જ સમજાવું જોઈએ છોકરાને આજકાલ માર થી કે તમે છે ને ડર થી તો સમજાવી જ નથી શકતા તા છોકરાઓ પછી કઈ ઊંધું પગલું ભરે એના કરતા મને લાગે કે આપણે છોકરાઓને રોજ રોજ નહીં પણ પ્રેમથી ધીમે ધીમે એક બે વાર સમજાવાનું કે કેહેવાનું કે અમે તમારા મા બાપ છીએ તમે તમારા માટે સારું જ વિચારશો છે ને તો એજ છે કે મને લાગે છોકરાઓને ધીરે ધીરે જ સમજાવું જોઈએ એટલે કે મતલબ નથી જ માનતા મતલ એક વાર સત્તાવીસ અઠ્ઠાવીસ ની ઉંમર આવી જાય ને પછી એ લોકોને જયારે પોતે થી એમ આવે ને અનુભવ કે શું છે દુનિયા કેવી છે એ લોકો બહાર નીકળે જોવે ત્યારે જ એમને લોકો ને સાચો અનુભવ આવે છે કે ના સાચી વાત છે મા બાપ કેતા હતા એ સાચું કેતા હતા કે એના ભી દુનિયા એટ એટલી પણ સારી નથી જેટલી આપણેે વિચારે છીએ કે લોકો એટલા સારા નથી આપણેે આપણા મા બાપની વાત માનવી જોઈએ ને એ લોકો કે એમ કરવું જોઈએ હે ને અને મને લાગે સત્તાવીસ અઠ્ઠાવીસ સુધી છોકરા એક કહું છું એમ પોતાના પગ ઉપર ઉભા થઈ જાય એ લોકોને મહેનત શું છે ખબર પડે પૈસા ની કિંમત ખબર પડે અને ત્યાં સુધીમાં એ લોકો લોકોને પણ ઓળખતા શીખ શીખી જાય જાણતા શીખી જાય કે કોણ કેવું છે કેવું છે કે નાની ઉંમર માં ક્યારેક કેવું હોય ને કે આપણેે પણ એક કેહેવાય ને કે ખોટું ખોટુ પાત્ર અગર મળી ગયું સમજો નથી ગમતું જેમ કે છોકરાને ચલો કંઈ વાંધો નહી આપણેે તો એવું છોકરાઓને એમ ન કહી કે ભાઈ નથી ગમતું તો કઈ વાંધો નહીં આવી જાઓ આપડે નથી ગમતું તો છોડી દયો પણ એમાં પણ છે ને ઘણું કેહેવાય ને આજકાલ છોકરાઓ ડિપ્રેશનમાં બહુ જલ્દી વયા જતા હોય છે તો એમનું પણ આપણે બહુ ધ્યાન રાખવું પડે કે છોકરાઓ શું કરે છે ને એવી બધી વસ્તુ તો બહુ થાય છે તો તમને શું લાગે તમારા છોકરા કોઈ સાથે મતલબ એવું કંઈ થયું છે કે ડિપ્રેશનમાં છે કે એવું કંઈક
ના ના બિલકુલ નઈ નહીં ડિપ્રે અને એને તો અમે ત્યાં સુધી કીધું કે ભાઈ અમને વાંધો નથી પણ તું પરણવાનું મન કર જરા કરી એનું જ મન નથી અને એને પણ જો ઈ લોકો જાતે ગોતી આપે આવે ને તો મને મારા માટે સૌથી સરળ રસ્તો છે કારણ કે પોતાને એ લોકોને મન મેળ થતા હોય, કે સાથે કામ કરતા હોય, એટલે એકબીજાને એક બવ સારી રીતે- તે, જાણ ત્રણ કામ છે કે, એ લોકો જ ગોતીને લય આવે, કે ભાઈ અમને આની હારે પરણા- બાકી રે પણ મારે તો એવું પણ કઈ નથી, પણ અમે એને છૂટ- -છાંટ આપી ના એવું નથી, કે ના મમા અમારે કઈ એવું છે જ નહીં. મારે લગ્ન જ નથી- નથી કરવા. ઉપાડવી જોઈએ એટલે- આજે આ એ લોકોને, એટલી બધી જવાબદારી ભરેલું લાગે છે કે, એમાં એ લોકોને- -સમજ અને તમે જે ડિપ્રેશન ની વાત કરો છો, - છો, કે એ લોકો- હોય જે લોકોને ન કરવું હોય, એના ઉપર જો તમે એને તાણ કરો કે તમે એને- -થોડી તો એ લોકો ચોક્કસ જ ડિપ્રેશનમાં જાય, કે ખોટું પગલું ભરે. એટલે આ પર, માતા પિતાના કે મારું બાળક ક્યાંય ખોટું પગલું નથી- -ન ભરે કારણે છેને, આપણે બાળકોની સાથે બહુ સમજી વિચારીને પગલાં ભરવા- -પડે છે, આમ કેવાય નેકે, આપણે માહોલ જોઈને વાત કરવી પડે, એટલે આટલો ગભરા- -હટ તોકે આપડા માં -બાપથી આપણે ડર્યા નોતા, જેટલા આજની તારીખમાં આપણેે આપણાં- -બાળકો એને વાત કરીએ. તો એને પાછું ખોટું, -સમજે કે આપણું નામ- -સાંભળ્યા પછી, કે કંઈ ખોટું પગલું ન ભરી. એટલે, ઉપરથી આપણને એના ભવિષ્યની ચિંતાતો ખરીજ મગજમાં. કેજો- તો આ ઉંમર વધી ગઈ, તો આગળ ચાલીને બધી જ વસ્તુઓમાં કેટલી સમસ્યા- - હશે આવું, મહત્વનું મને જે, કેહેવાય નેકે ચિંતા સતાવે છે, એનું કામ- -કારણે એ સત્યાવીસ, અઠ્યાવીસ, કે ત્રીસ વર્ષ સુધી અ સ્વતંત્ર- -થી પોતે લે છે. તો ક્યાંક છેને, એને જે કારણ કે લગ્ન જ જીવ- -જીવન સમજશક્તિ ને, સહનશક્તિ આ બંને વસ્તુ એમાં હોવી- ખૂબ જરૂરી, વર્ષ સુધી કોઈ વ્યક્તિ પોતાના નિર્ણયો પોતે લેતું હોય-
કે, એકદમ કે, જ્યાં એને કોઈ બળ જબ- -રી નથી. તો પછી જયારે ત્રીસ વર્ષે પરણવા જાય અને પછી જો- -આશુ હોય અ આપણેે વરનું બધું સહન કરવાનું હોય, છોકરા- પરિસ્થિતિ છે, ને એમાં એ સ્વતંત્રતાથી જીવવા વાળા વ્યક્તિ- કેવાયને, અચાનક જીવનમાં અનુભૂતિ થાય છે, અને એને- -કારણે આપતા નથી, કારણ કે ત્રીસ વર્ષ સુધી સ્વતંત્રતાથી જીવેલા લોકો‌- -તો અચાનક જવાબદારી બધા જે સામાજિક તમારા અ- -પરી બને છે. આ બધાની વચ્ચે ક્યાંક એવો ગૂણામણ-
-અનુભવે સહન નથી કરી શકતા. એની સાથે- -સાથે જએ લોકો એનાથી ભાગતા ફરે છે, એનાથી છૂટવા માંગે છે, અને- એને લગ્નજીવનો પણ તૂટતા જ હતા જ- -જાય છે, પરિસ્થિતિ મા -બાપ માટે એટલી બધી- -ચિંતા તમને શું કવ. એટલે અત્યારે કદાચ જોહું એમ વિચારતી હોઉ કે મારી- -એ દિ તો કદાચ લગ્ન થઈ જશે, પછી એ ટકી રહેશે કે નહીં- એ પણ, લાગે છે, કે આજે- -અ ચક્ર છે, ને આખું આમ ગોળ ગોળ- -ફરતું જ રેય, અને પછી, પાછા લગ્ન પછી ના, અલગ બ- -સમજાતું નથી કે, ખરેખર મારે એને લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપીને આગળ- -પણ પછી મારે એની વાત થી સહમત થઈ- ને બેસ લગન નહી કર તારે જેમ જીવું હોય જે તારે આખી જિંદગી લગન નો પણ શું એ તરફ જતો તા ત્યાં હું લાગે એટલે મને સમજ સમજાતું ભણવાનો પ્રયત્ન કરું કારણ કે હું પોતે જ સાચી દિશા નજીક નક્કી સમજી શું લાગે છે, મારે શું કરવું જોઈએ.
હા એતો તમે સાચી વાત કીધી આતો કેને એટલી મૂંઝવણ છે, બધા જ મને લાગે કે માતા પિતા ઉપર તો છે, જ આ તલવાર કે સાચે છોકરાઓને કેમ સમજાવો આજકાલના છોકરા પેલા જેવા નથી રહ્યા સાચું કીધું તમે કે નથી, સમજતા અને બધી જિમ્મેદારીઓ નથી લેવી છો છોકરાઓને એટલે કે બધું જોવે છે, એ લોકો એ કેવું છે, કે કેહેવાયને કે જનરેશન ગેપ આવી ગયો છે, કે આપણે કેવું કે અ ઘરને આપણે વ્યવસ્થિત ચલાવવું હોય. આપડે એમ લાગે કે બધું વ્યવસ્થિત ચાલવું છે, આજકાલના છોકરાઓને પોતાના રીતે જેવું છે, એ લોકોને લાગે કે શું થયું અગર આપડે આ સમયના ઉઠ્યા તો શું થયું આપડે આ પૂજાના કરી તો તો એવું બધું થઈ ગયું છે, એટલે કેહેવાયને કે છોકરાઓને એક સમજાવવા માટે તે મને લાગે કે અ આપણે પોતાને કઈક પેસશન્સ કે કાઉન્સેલિંગ કરવાની જરૂર છે એવું થઈ ગયું છે હવે તો એટલે એવું છે ને કે છોકરાઓને સમજાવવા તો ઘણા અઘરા છે પણ મને લાગે થોડું પ્રેમ ને થોડું ધીમે ધીમે આપણે છોકરાઓને છે ને સમજાવવાનો પ્રયત્ન કરીને કા એવું કોઈ પાત્ર એમના માટે ગોતી લાવી કે જે એમને સમજી શકે જે થોડું મોટું હોય ને જેમ કે તેને થોડી જવાબદારી અ ની ચિંતા હોય જે સમજી શકે એવું હોય ને તો મને લાગે ક્યાંક એ પણ જેમ કે સમજી શકે એટલે કે બંને પાત્ર તો સમજે એવું તો હોય જ ને કે ભાઈ સરખાજ હોય એક થોડું નબળું તો એક થોડું કઠિન કઠણ રેવાનું જ છે તો એવું મને લાગે આપણે કોઈ ગોતી ને જેમ કે આપણે છોકરી છે તો છોકરો એવું કોઈ કઈ હતું જિમ્મેદારી વાળો હોય થોડો છે ને જે સમજી શકે કે સામે વાળાને એવો હોય ને જે સાથ આપે એવો તો તો મને લાગે કે ન વાંધો આવે એમ ને તો મને લાગે છે એજ કેમ આજકાલના છોકરાઓને સમજાવ થોડો તો અઘરું જ છે. હા હા ચાલસો આપણે પાછી ફરી પાછું આ ટોપ પિક ઉપર વાત કરશું આગળ હમણાં તો મારો રસ્તોઈનો સમય થઈ ગયો છે એટલે હું જાઉં છું વરી પાછું હું તમને કોલ કરીશ તમારા સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું મારા છોકરીને પણ કહીશ કે એ પણ એના જે પણ અનુભવ છે એ તમને ચોક્કસ બતાવે તો આવજો
આવજો આવજો ભલે બંધ કરીને પછી મળીએની રાતે આવજો
આવજો